હમ્મ.
બસ જો શાંતિ, તું કે?
હું તો સારી.
સારી ને. ફ્રી છું વાત થશે.
હા થશે. નવરી જ હુ તો.
નવરીશું ન મારે તારું એક એટલે એક વાત કેવી તી તમને.
શું?
બેન નું લગન છે ને તો તારે આવાનું છે એમાં.
હા હા કોઈ વાંધો નહી, ક્યાં કઈ ડેટે છે?
આ મંથ થર્ટી થર્ટી ફર્સ્ટ એ છે.
હમ્મ નામ શું છે?
રુહીનું લગ્ન ચલી.
રુહી હા.
આમ તો હું તને કંકોત્રી આપવા આવવાની જ હતી. પણ અત્યાર સેને શોપિંગ ના લીધે છે ન ટાઈમ નહી મળતો. એટલે આવાની છું એટલે રૂહી એવું કયું છે કે તું કહી દે છે નિયા ને.
હા હા આઈ સો ટકા.
હમ્મ.
એટલે બધા ફંક્શનમાં આવવાનું કે બસ લગ્નમાં જ.
બધા ફંક્શન મલા. ત તો એની બેસ્ટફ્રેન્ડ ના છો.
હા હા આયીસ આયીસ બધા.
હમ્મ બસ જો કપડા શું પહેરવાની તો હવે તું.
એ તો જોઈએ આપણેે સાડી પહેરલો.
ના હવે. હા હું સાડી નઈ પહેરવા તું સાડી પહેરે લગ્નમાં. પેલેજ લગરમાં મસ્. ફ્લાકસ સે સાડી.
લગ્નમાં જ સાડી પેલીસ બીજા બધાનુ શું.
રા જોયસે ને.
હાને બીજામાં શું પહેરું.
ચાલ મજુર આવું છે શોપિંગ કરવા અમે અમે અત્યારે લગ્ન ની શોપિંગ કરીએ જ છે.
ઓકે કોણ કોણ છ? રૂહી છે.
રૂહી છે, મમ્મી છે, પપ્પા છે પછી મોટી મમ્મી અનેવા એ બધા છે એટલે બધાના કપડા લેવાના લગન ના લીધું લગન
ઓકે હું કદાચ આવું અગર ના આવ તો રોહિને કોંગ્રેચ્યુલેશન કહી દે છે
શેમા લગ્નમાં નહી આવે તું
લગ્નમાં આવીસ પણ શોપિંગ કરવા કદાચ જ આવીઈસ
અચ્છા કશો વાંધો નહી આમ તો રૂહી એ કહ્યું તું કે એને બી બોલાય દે છે એને બી શોપ કરાવી દઈશું આપડે બાકી જેવી તારી મળશે પૂછી જો જે બાકી તો જુ હવે અને મેન્દી માં બી
મેંદી માં આઈશ જ ને
હા એટલે તારે મેંદી મુૂકવાની ને એટલે
હમ હમ હમ
બસ જો કોઈ શોપિંગ કરવાનું કે યાર અહિયાં તો આણંદ માં તો કઈ મજા નહી આવતી
ઓ વિદ્યાનગર માં હશે કદાચ
ના ના નહી મજા આવતી અમે લોકો ત્યાં ફર્યાયા હું એવુ વિ ચારતી હતી કે બો મ્બે કા તો સુરત જતા રહીએ
છેક સુરત
હવે ઘરમાં પ્રસંગી થોડી દરોજ દરરોજ આવે
હ નહી એટલે આપણેે જલ્દી નીકળવું જોઈએ કેમ કે ચાર કલાક છે આખા હું ગઈ છું ને એટલે
બે ત્રણ દિવસ સુરત રહીને જાયશું તો એવું જ વિચારું છું મેં ઘરે વાત કરી લીધી છે આ તો કેવુ રૂહીએ કહ્યું તું કે નિ એને સેજ ફોન કરી કઈ રે છે ને એને બી શોપિંગ માટે આવવાનું છે.
અ ત્રણ દિવસ ચાલશે
હા
હા તો ત્રણ દિવસ આ આવી જઈશ
કેમ હછી તારે કઈ કામ છે
હા પેલું લગન થર્ટી ડેટ છે ને
હા
તું આય તો જઈશ પણ થર્ટી દસની પેલા મને ટ્વેન્ટી સેવન ડેટે જવાનું છે બહાર હું ટ્વેન્ટી નાઈન ડેટે આઈ જઈશ.
કઈ જવાનું છે બાહર તારે
મારા મામીને ઘરે
કેમ કઈ કામ એટલે કઈ અર્જન્ટ છે કે ખાલીજ
હા મેં જે ફુવા છે ને ઓફ થઈ ગયા
મા ફુઆ ઓફ થઈ ગયા છે કે મામા ઓફ થઈ ગયા છે.
એટલે ફુવા સોરી ફુવા ઓફ થઈ ગયા ફીયા ના ઘરે જવાનું
અચ્છા એવું છે બરાબર ઘર
હમ બીજું તો
તદંગ- આવવા દેશે શોપિંગ માટે
આવા તો દેસે જ ને આજે આવા દેસે બે ત્રણ દિવસમાં આજે ટવેન્ટી થ્રી થાઇ ને તો ટ્વેન્ટટી ફોર ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સ સુધી રહીશું આપડે હજી નેક્સ્ટ મંથ તો જ્યાં શોપિંગ કરી હોય
એટલે અમે લોકો પણ અત્યારે અમારું પેલું ઘરનું બધું સામાન લેવાનું ને
ઓકે.
બોલ બીજું શું કશ
બીજુ તો કશું નહી
મમ્મી કતી હતી નિયાને કેજે ર રહેવા આવે કે લગન છે કે એને તો રેવા આવું જ પડશે મકું હા હા એને ફોન કરું જ છું અમને
હમ
બોલ બીજું
બીજું તો કશુ જ નહી
બસ જો આ રૂહી ગઈ છે. સલૂન
હમ
ફેશિયલ કરાવા
ના એમને તો મજ્જા જ મજા હ
તો લગન નઈ પછી સજ જા
હમ કામ કરવું પડશે ને ઘરમાં સાસું નુ તો
હહાસ તો
હા તો બીજું તો શું
હમ એટલે જોયું લગ્ન નહી કરવાના
હું તો નહી કરવાની રૂહી ને બહુ શોખ હતો
મને તો જરાય શોખ નહીિ લગ્ન કરવાનો
મને નહી
આ ઘરોવાળા તો મારે પાછળ જ પડી ગયા છે કે રુહીનું લગન થાય ને એટલે તારું હોત કરાવી દેવાનું ના ભાઈ મારે તો કરવા જ નહીિ લગન
હમ
શું કે બોલ બીજું
હમ તોછ તો બસું નહી
જો ને કપડાં નું યાર મને કઈ ખબર નહી પડતી તું પ્લીઝ મને પ્રિન્ટ્રસ પરથી કપડા હોધી ને મોકલજે
હમ હમ મોકલી દઇશ
આમ તો મેં જોયા તા જ પણ તું હોત મોકલી દેજે
હા હા મોકલી રઈશ કોઈ વાંધો નહીિ
બોલ બીજું
બીજું તો હું એવું વિચારું છું કે આપડે જવાના છે ને સુરત તો સુરત થી મારે એક બે વસ્તુ વતુ લેવાની છે
શું લેવાનું છે
એ અહ મા ફૂઓ ઓફ થઇ ગયા છે એમ એના માટે વ્હાઈટ સાડી
પણ એ તો પણ આપડે તો અમને નહી જાનું તારું બારમું તેરમું પતી જશે ને એ પછી જવાનું છે આપડે
હમ ઓકે નો પ્રોબ્લેમ
હા બોલ બીજું કઈ
કશું જ નહી
કેવું ચાલે ઘરમાં બધું
બધું સારું
સારું ચાલે ને ચલો સારું છે નેક્સ્ટ આવતા મહિને લગન છે ને ત્યાં સુધી તતારા ફુઆ ને મહિનો
હમ હ
શું કરે આંટી મજામાં
આટીી તો મજામાં
એવું ન યાદ આલ છે ત્યારે ઘેર છે ઘેર હોય તો વાત કરાય
ઘેરે ના ત બહાર ગયા છે દુકાનમાં લેવા
શું અચ્છા એમનામ જ કામથી ગયા છે.
દૂધ લેવા
દૂધ લેવા ગયા છે હ હમ બરાબર મકુ લાવો બહુ ટાઈમથી હાત તો મેહેમાન ચાલુ ના ચાલુ જ હશેલ
હમ
બરાબર
હ મમ્મી એટલે લગ્નમાં રૂહી તારી બેન કઝિન થાય.
અરે મારી સગી બેન છે.
સંગી
અલા તું ભૂલી ગઈ
હમ
અ લા નીયા તું ભૂલી ગઈ આવું કરવાનું
હ ભૂલી ગઉં છ ખબર નહી
હમ લાગે તાર ડોક્ટરને બતાવવાની જરૂર છે.
હ હ ના
બરાબર
હમ પછી બીજું કશું
કશું નહી બસ જો આ અમુક ફ્રેન્ડને ફોન કરવાના તો મ કુ લાવ પેલા નિયા ને ફોન કરું પછી બી બીજા બધા ને કરું બોલ બીજું તું શું કે છે.
હા
મજામાં શાંત તે ચાલે
વધધું શાંત
કોલેજમાં કેવું છે કોલેજમાં રજા કે ચાલુ
ચાલુ ને બહુ હોવક આપે છે.
ક્યાંથી છે તમારી એક્ઝામ
પ્રેક્ટિકલ છે અમારે તો
પ્રેક્ટિકલ ક્યારથી છે.
હા એ તો ડેટ આજી બહુજ ના મેસેજ મારામાર નહી હતો. બીજાબંધા મા આઈ ગયો
એવું કેવું?
હા ભ નહી
બરાબર! સારું સારું! તો તું લગનમાં આવી જજે બરાબર.
હા હા તો
અન્ટારે એવા રેવાઈ આવવાનું જ છે. લગ્ન પેલા!
હમ આ જય આય જ
આઇ જઈસ ને? આખોને? અને કપડાનું તો આપણેે, અમે શોપિંગ કરવા જઈશું ને જો વ અ બોમ્બે કાતો સુરત શોપિંગ કરવાનું વિચારીએ છી. હજુ કઈ ફાઈનલ નહી થયું. જેવુ ફાઈનલ થશેને ડેટ નક્કી થઈ જશે. હું તને ફોન કરીને કહી દઈશ. બરાબર!
ઓકે પછી રુઈ એ ખુશ છે કે દુઃખી
રૂઈ તો ખુશ જ હોય ને. રૂઈ કેમ દુઃખી?
હમ મજબૂરી કરા તો
હે?
ના કરું હોય તો એ કરાવ તો.
ના ના એની એની મરજીથી કરાવી છે. બેને
હમમમ!
એને જ છોકરો ગમતો હતો. એટલે તો કરાયું.
કેવું એ એવું?
હોવે.
નામ શું છે?
નામને. નામ છે રોહન.
રોહન! હમ હા તો પછી તને પછી કરું હં
હા હું તને કંકોત્રી છે ને વોટ્સએપ પર મોકલુ મોકલી દઉં છું.
હમ હમ બાય!
બાય!